હા તબિયત તબિયત કેવી છે મિત્રો સારી છે ને હા મિત્રો તબિયત થોડી ધ્યાન રાખવાની
હું કહી બીજું કેવું ચાલુ રહ્યું છે
હા મિત્રો બરાબર છે પરંતુ મિત્રો હું તમને એક ટોપિક વિશે ચર્ચા કરવા માગુ છું અને ટોપિક એ કે મોબાઈલ અને સોશલ મીડિયા ન આજનાજના યુગમાં હમ મહત્વ એનું
હા મિત્ર તમારો ટોપિક ખૂબ જ સારો છે કારણ કે આજના સમયમાં તમે જાઓ તો મોબાઈલનો ઉપયોગ ને પછી સોશિયલ મીડિયાનો કે બજી ડિજિટલનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે
હા મિત્રો તમારી વાત તો સાચી છે
હા મિત્ર.
હા તમારી વાત તો સાચી છે પરંતુ હમ્મ આજના જમાનામાં એટલું બધું વધી ગયેલું છે હા શું મોબાઈલ નું સોશિયલ મીડિયાનો ઉપયોગ એ ખુબ જો વધી ગયલો છે.
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે આજના યુગમાં તમે જો મોબાઈલ છે કે પછી સોશિયલ મીડિયા છે એનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. કારણ કે તમે જોવા જાવ તો જે ડિજિટલ જમાનો ચાલી રહ્યો છે એની અંદર અઈ પણ કામ કરવાનું હોય કે કઈ પણ કોઈ જગ્યા વાત કરવાની હોય તો તમે મોબાઈલથી વાત કરી શકો છો.
હા મિત્રો તમારી વાત તો સાચી છે. તે પરંતુ મિત્ર આજના યુગમાં એવું યુગ ચાલે છે કે મિત્ર જે નાના છોકરા હોય એ લોકોથી માંડીને એ લોકોને માંડીને જે વૃદ્ધો હોય છે એ લોકો પર બ ત મોબાઈલ હોય છે. અને મિત્રો ના જમડામાં જોઈએ તો જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ સટ્ટા સાતમાં ધોરણ આ અભ્યાસ કરતા હોય એ લોકો પણ મોબાઈલ લને જ. નવું છે પરંતુ મિત્રો એની ખુબ જ આપણા દિમાગ પર. હોય છે.
હા મેિ મારી વાત તો સાચી છે એના કેટલાક ફાયદાઓ છે ને. કેટલાક ગેરફાયદા હશે તમે વિચારવા જ તો. એ મોબાઈલ. કે સોશિયલ મીડિયા છે એ તમે વિચારવા જો તો નોર્મલી. ખૂબ જ સારી ઓછી અને ખૂબ જ ખરાબ ઓછી નોર્મલી તમે જોવા જાય તો કઈ પણ તમારું કામ હોય જે કે ઓનલાઈન કામ હોય કે કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે કોઈ જગ્યાએ કઈ કઈ જગ્યા પર શું કામ છે. કે નોર્મલીમ જોવા જ તો કોના દેશ વચ્ે ચાલી રહ્યું છ તો એ બધી ઇન્ફોર્મેશન તમે સોશિયલ મીડિયા પરથી મેળવી શકો છો નહી કઈ પણ કામ હોય બેંકિંગ. તો તમે એ મોબાઈલથી કરી શકો છો તો એના કેટલા ફાયદાઓ છે ગેરફાયદાઓ જોવા જાવ તો તમારો કેટલો ટાઈમ છે એ સોશયલ મીડિયાની અંદરરો ટાઈમ નીકળી જતો હોય છે એ. કેર ફાયદો છે તમારું શું કું મિત્રો.
હા મિત્ર તમારી વાત. તે સાચી છે કારણ કે. આજે મોબાઈલ હા ફાયદો તો ઘણું બધો છે કારણ કે આપણે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકી જે આપણને ડાઉટ હોય જે આપણને. ના હોય તો હોય એ આપે મોબાઈલ. ગૂગલ. દ્વારા અથવા તો. યુટ્યુબ પર આપણે સર્ચ કરીને એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છએ પરંતુ મિત્રો આજનો જમાનો એવો છે કે ખુબ જ ટેકનોલોજી વા છે અને આજે જો. તો એ આઈ નો ઉપયોગ ખુબ જ થાય છે. અને. જે જી બીટી છે. એ એઆઈ છે ગૂગલ છે ઘણા બધા એનો ઉપયોગ થાય છે જેમી બી છે એટલે મિત્ર જે પણ લોકોને જે પણ મૂજવન હોય. કે ચડજી બેટે થાય. દ્વારા એ લોકો એની માહિતી. કરતા હોય છે. અને મિત્રો હાલમાં. એઆઈ નું મહત્વ ખુબ જ વધુ ચાલી રહ્યું છે તો શું તમે એઆઈ વિશે થોડી માહિતી આપશો.
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે તમે બધા કીધું. કે ગૂગલ એ આઈ હ ગૂગલ ચ એ બધા એઆઈ છે. એવી સિસ્ટમ સ્વી. તમાને કઈ નોલેજ કે તમને કઈ માહિતી નથી ખબર. તમે એને પૂછો તો તમે ડાયરેક જે તમને જે માહિતી જોઈતી હોય એના વિશે માહિતી આપી દેત હોય છે નોર્મલી તમે જોવા જાવ તો આજના સમય દરમિયાન દરેક વિદ્યાર્થી જેમ કે કોલેજ લેવલ ના વિદ્યાર્થી હોય. કે એનાથી અગાડીના જે વિદ્યાર્થી હોય તો એની પાસે મોબાઈલ હોય છે એમને કઈ પણ નહી ખબર પડે તો એ એઆઈ ટુબ નો ઉપયોગ કરતા હોય છે ને એનાથી એની જે માહિતી હોય એને મળી જતી હોય છે ને આજના સમય દ. ગાઉના પેપ છે કઈ વાંચવાનું કઈ મટીરિયલ હોય એ મોબાઈલ નો ઉપયોગ કરીને એ લોકો જોતા હોય છે ને કઈ પણ ઇન્ફોર્મેશન હોય કે કઈ પણ કઈ યુનિવર્સિટી ન શું. ચાલી રહ્યું છે એના મોબાઈલ પર કે પછી સોશિયલ મીડિયા ઉપર એના મોબાઈલની અંદર માહિતી આવી જતી હોય છે એના દ્વારા એનું નોલેજ પણ વધતું હોય છે શું તમે એના કેટલાક ફાયદા જણાવશો.
હા મિત્ર ચોકસ જણ. કારણ કે. યાય નહી આટલા ખધા. ફાયદા છે તો ખૂબ જ. ફાયદા છે અને મિત્રો એની સાથે સાથેણે જે મોબાઈલની વાત કરી અને સોશિયલ મીડિયા ની વાત કરી એ પણ આપણા માટે ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રો. મોબાઈલ ફાયદા ઘણા બધા છે પરંતુ મિત્રો આપણેને મોબાઈલથી ઘણા બધા મોબાઈલ ફ્રોડ થતા હોય છે. ફ ભૂ કોઈી. તે આપણને અજાણ્યો વિડીયો કોલ કરે અથવા તો કોઈ આપણને ફોન કરે અને આપણને જે માહિતી હોય. ડેટા હોય આપને એક ટ કરી લેતા હોય છે. એટલે મિત્રો આપ. આપણે દ્યા દ આપખવા.
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે તમે જો વાંચવા બેઠા હોય. તમે મોબાઈલ એ આઈ ટલ નો ઉપયોગ કરતા હોય એ દરમિયાન તમારો કોઈ મિત્ર ન કોલ આવી ગયો હોય તો તમે એની જોડે બે થી ત્રણ કલાક કે પછી. નોર્મલી પાંચ દસ મિનિટ એમ કરતા તમારા ઉપર ચાર પાંચ કોલ આવી ગયા હોય કે કોઈ સગા સંબંધી ના કોલ આવી ગયા હોય તો તમે જોવા જાવ તો તમારો ટાઈમ છે તેમાં જ નીકળી જાય બીજી વાત તમે કઈ વસ્તુ જોતા હોય. તમે સ્ક્રોલ કરતા એની અંદર બીજી કોઈ ટેબ કે પછી કઈ ખુલી જાય તો તમે એ જોવા માટે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો એની અંદર જે તમારો ટાઈમ છે તે એની અંદર બગડી જાય તો એથી કરીને તમારો દિવસ. ટમ છે તે મોસ્ટ ઓફલી જોવા જાય તો મોબાઈલની અંદર કે પછી સોશિયલ મીડિયા ની અંદર નીકળી જાય એ તમારો કેટલો ગેરફાયદા છે નોર્મલી તમે જોવા જ તો મોબાઈલ ન જો સારી રીતે તમે. ઉપયોગ કરી શકો તો એના કેટલાક ફાયદા આવશે ને ગેરફાયદા આવશે.
હા મિત્ર તમારા માટેી છે. પરંતુ મિત્ર જે જે ગામડા વિસ્તાર માહોલ છે. જે લોકો હોય છે. એ લોકોક ના છે એ લોકોક ના જે માતા પિતા હોય છે એ લોકો એ લક પોતાના બાાવુને એ દ ન જે. એ નથી સમજાતા. વધારે ગેમ ના રમવું જોઈએ પરંતુ એ લોકો ના ભાવકો પણ ના માનતા હોય છે કારણ કે એ લોકો ચોવીસ કલાક ગમ ગમ રમતા હોય છે મોબાઈલમાં મિત્ર આ ચોવીસ કલાક ગેમ રમતા હોય છે. એટ્રીફાઈ છે. અને બીજી અન્ય ગેમ છે. જે આપણા જી જો જો મિત્ર તો આપણા આંખને પણ અસર થાય છે અને મિત્રો તે એવા રમવી જોઈએ.
હા મિત્ર તમારી વાત તો સાચી છે કારણ કે હાલના યુગના તમે જોવા જાવ તો દરેક ઘરની અંદર એક ન એક તો મોબાઈલ હોય જ છે, જો એની અંદર કોઈ નાનલું બાળક કે નાનલું નોર્મલી પાંચ છ વર્ષમાં હોય તો એના હાથમાં એ કે એ આઈ જે ટૂલ છે જે મોબાઈલ છે એ એના હાથમાં જાય તો એને ખૂબ જ એને રીલ જોત હોય, ક કાર્ટૂન જોતું હોય, તો એ દરમિયાન એને ખૂબ જ અ પસંદ આવી જાય. ને તે દરમિયાન એને એવી જીદ હોય કે મારે હમણાં આજ જોવાનું જ છે, તો એ દરમિયાન એનું ખાવાનું બોલી જતું હોય છે, કઈ એનું રમવાનો ટાઈમ હોય એની અંદર એ રમતું નહી તો જે વધારે ટાઈમ છે એ એની અંદર બગાડ લાખે તો એનો બહ મોટો ગેરફાયદો છે તો એનું આપણને મોસ્ટોફલી ધ્યાન રાખવું હોય જોઈએ એ દરમિયાન આપણે જે ઘરની અંદર છે કોઈ બાળકની સામે વધારે આપણે મોબાઈલ નો ઉપયોગ ન કરવો જોઈ જેથી કરીને એનું રમવાનું એનું જે બાળપણ છે તે સારી રીતે ગુજરે. તમારું શું કયું મિત્ર.
હા મિત્ર તમારી વાત સાચી છે પરંતુ મિત્ર આ મોબાઈલ છે, એ આપની સારી બાબત સારી બાબત પણ છે અને ખરાબ પણ કારણ કે એનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરીએ. તો મિત્ર એનું પરિણામ સારું મળે. મીજવા કઈ બેદર કાતે આ બે દરકારીથી આપણે વાપરીએ તેનું પરિણામ પણ આપણને ઓછ આવે છે, પરંતુ મિત્રો હવે આપણે જોવા જઈએ તો આજ હાલમાં જ કેટલાક મેં સમાચારમાં વાંચ્યું કે અમેરિકા છે અમેરિકા છે જેમણે ઓગણીસ વર્ષ સુધી ના જે પણ વિદ્યાર્થીઓ છે, બાળકો છે, બાળકો છે એ લોકો એ લોકોને મોબાઈલની પરગ પરવાનગી ના પાડી છે કારણ કે જ્યાં સુધી ઓગણીસ કે અઢાર વર્ષ થાય ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી અથવા તો જે પણ જે પણ વિદ્યાર્થી છે એ લોકોએ મોબાઈલ નો વાપરોવ એવો એ લોકો કાયદો કાયધો છે મિત્ર
તમારી વાત સાચી છે. કારણ કે તમે જોવા જવ તો નોર્મલી જે અ વિદ્યાર્થીઓ હોય છે જે ભણવાનો સમય હોય છે, તે દરમિયાન એ લોકોના હાથમાં મોબાઈલ આવી જાય હોય આવી જતો હોય છે, તે દરમિયાન એ જે મા ની અંદર એ લોકોનું ધ્યાન હોય એ વધારે નથી હોતુ એ દરમિયાન એ લોકોને સોશયલ મીડિયામાં ધ્યાન વધારે જતું હોય છે. તે દરમિયાન એનો જે રિઝલ્ટ હોય છે એ એના ઉપર એની અસર થતો હોય છે જેથી કરીને એ લોકોનું રિઝલ્ટ પણ ડાઉન આવતું હોય છે તો જે વિ વિવિધ દેશમાં તમારી વાત સાચી છે, કે અમેરિકા ચીનની અંદર જે મોબાઈલ છે એ આટલા વર્ષ સુધીના અ વિદ્યાર્થીઓ અલાવ કરી શકે છે. તો એ વાતે વ ખુબ જ એઉં સારો નિયમ છે. તમારું શું કે આપણે અયા અ દેશમાં પણ એ લાગુ પાડવું જોઈએ.
હા મિત્ર પરંતુ આપણા દેશ મિત્ર એવું શક્ય નથી કારણ કે, આપણો જે જે આટલો મોટો વિસ્તાર છે. અને એકસોને પાંત્રીસ પાંત્રીસ કરોડ લોકો રેતા હોય છે. તો બધાને પર્સનલિ કેવાનું પરંતુ એ શક્ય નથી. તો શું મિત્ર તમે તમે પણ તમે પણ તમારા પરિવાર અને ગામડા વિસ્તારના જે પણ છોકરાઓ છે એ લોકોને સમજાવજો. ને મિત્રો હું તો હું તો તમને એવું માંગુ ઈસ કે મિત્ર આપડણે ધ્યાન રાખું. કારણ કે હાલમાં હાલમાં આપણે જે જે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બધી એક રિલ જો તા હોય છે આપણે એક રીલ જોઈએ તો મિત્રો સ્ક્રોલ કતાજ જઈ છે કારણ કે કારણ કે, એક રીલ જોઈએ તો પછી આપને ઈચ્છ થાય છે જેાલમે બી રોલ દઉમ. એમ જોયા જોયા કરતા કરતામાં જ આપણો સમય વેરપાઈ જાય છે.
હા મિત્રો સાચી વાત છે એના ઉપર આપ આપણા કાબુ રહેેવું એ ખૂબ જ જરૂરી છે.
હા તમારી વાત સાચી. છે કાબુ રહે એવું જ જોઈએ. પરંતુ મિત્રો આપણે. આપણે સમયનો પણ ઉપયોગ બચાવ કરવો જોઈએ અને તમે કીધું કે સમય આપણે સૌથી વધારે આ મોબાઈલ ને સોશિયલ મીડિયામાં જ બગાડી દ છએ. મિત્ર તો તમારે એના વિશે શ કેવું છે.
હા મિત્ર એનો તમે અમે કીધું તે એનો ઉપયોગ જોવા જઈએ તો સારો વધુ છે અને ખરાબ હો છે પણ એનો ઉપયોગ કરવાની આપણને અંદર આવડત.
હા મિત્રો તમારી વાત તો સાચી છે. પરંતુ મિત્ર આપણે એના વિશે.